હલો.
હલો.
નમસ્તે બેન કેમ છો?
નમસ્તે હમ જા છું. તમે કેમ છો? હા. નમસ હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં. દિવાળી નજીક આવી છે તો તૈયારી કેવી ચાલે છે?
ખુબ સારી ઘરની સફાઈ, સજાવટ અને ખરીદીનું કામ ચાલી્યું છે.
તમારા ઘરે પણ બધા લોકો સફાઈમાં વ્યસ્ત છે. દિવાળી પહેલા ઘર ચોખ્ખું રાખવાની પરંપરા છે.
હા. એવું માનવામાં આવે છે કે છ, ઘરમાં માતા લક્ષ્મી નો વાસ થાય છે.
હમ. તમે આ વર્ષે શું નવી સજાવટ કરવાના છો!
અ હું રંગોળી માટે નવા રંગ લાવી છું અને દરવાજા પર સુંદર તોરણ પણ લગાવવાની છું.
વા મને પણ રંગોળી બનાવાનો ખુબ શોખ છે.
હમ બાળકો પણ રંગોળી આ બનાવવામાં મદદ કરે છે.
હા. તેઓ ખુબ ઉત્સાહથી ભાગ લે છે.
મારા બાળ તો નવા કપડા અને મીઠાઈ માટે સૌથી વધુ ઉપેજ છે
સાચી વાત દિવાળી આવે એટલે બાળકોની ખુશી જ અલગ હોય છે? તમે શું બનાવવાના? છ આ વખતે દિવાળીમાં
હ. તમે દીવી માટે સોમ બનાવ છો?
અમે લડુ, ચકલી, શક્કર ળા અને ઘુઘરા બનાવવાની છું.
ખુબ સરસ. મારા ઘરે પણ ઘણી પરંપરાગત વાનગીઓ બને છે.
દિવાળીનો સૌથી મહત્વનો ભાગ જ તો લ લક્ષ્મી પૂજન હોય છે.
હા સાંજે આખો પરિવાર સાથે મળીને પૂજા કરે છે.
પૂજા પછી દીવા પ્રગટાવી એ છીએ અને પ્રસાદ વેહચીએ છીએ.
અમારા ઘરે પણ બધા સગા સંબંધીઓ ભેગા થઈ છે.
દિવાળીના તહેવારોમાં પરિવાર એક સાથે અ લાવામાં આવે છે. એજ ઘણી મજાની વાત હોય છે.
બરાબર અને એકબીજાને શુભેચ્છાઓ આપવાથી સબ સંબંધો પણ વધુ મજબૂત બને છે.
બરાબર. આજે લોકો પર્યાવર ણ ને ધ્યાનમાં રાખીને ઓછા ફટાકડા ફોડે છે, નહીં તો પહેલા બ બધા બઉ ફટાકડા ફોડતા.
હા આપણે પણ હરિતય સુરક્ષિત દિવાળી ઉજવવી જોઈએ.
બરાબર, દિવાળી કાથી પ્રકાશ તરફ જવાનો, સંદે સ આપે છે.
અને સારા વિચારો આપ અપનાવીને જીવનમાં આગળ આગળ વધવાની પ્રેરણા આવે છે.
બરાબર, દિવાળી નું સૌથી સુંદર અ યાદ કઈ છે તમારા માટે?
આ બાળપણ માં આખો બધા સાથે મને દીવા પ્રગટાવાની પ્રગટાવાની
મારી પણ એવી જ યાદ છે બધા મારી પણ એવી જ અ યાદ છે કે બધા સાથે મળીને ઉજવણી કરવાથી મજા અલગ હોય છે.
ખરેખર તહેવારો જીવનમાં ખુશીઓ ભરી દે છે.
બહેન તમે દિવાળી દિવાળી દરમિયાન બાળકોને શું શીખાડવાના છો?
અ તમ પણ અને તમારા સમગ્ર પરિવારને દ અ દિવાળીની ખુબ શુભેચ્છ ચ્છા.
તમને પણ, તમે આ દિવાળીમાં બાળકોને શું શીખાડવાના છો દિવાળી વિશે કઈ શીખાડશો?
તહેવાર મહત્વ સમજાવું છું, અને વડીલોને આદર કરવો કરવાનો શીખાવું છું.
બરાબર ખુબ સારી વાત છે આજકાલ બાળકોને પોતાની સંસ્કૃતિ વિશે, જાણવું જરૂરી છે.
હમ્મ હા કારણ કે તહેવારો માત્ર ઉજવણી માટે નથી પરંતુ સારા સંસ્કાર આપવા માટે પણ છે.
બરાબર, તમે દિવાળીમાં સગા સંબંધીઓના ઘરે જાઓ છો?
શુભેચ્છા આપવા જઈએ છીએ, અને સૌ સાથે સમય વિતાવીએ છીએ.
બરાબર અમારા ઘરે પણ બધા લોકો ભેગા થાય છે. ખૂબ આનંદ આવે છે.
પરિવાર સાથે ગાળની પળો પણ સૌથી કિંમતી હોય છે.
બરાબર સાચી વાત આખું વર્ષ લોકો કામમાં વેહસ સ્સ્ત રહે છે પણ તહેવાર આવે એટલે, બધા ભેગા થઈને, મજા કરે છે.
હમ અને મીઠાઈ વેચવાની ખુશી પણ વધે છે.
આ વર્ષે તમે કઈ ખાસ યોજના બનાવી છે દિવાળી વિશે?
હા અમે અનાથ બાળકોને મીઠાઈ અને કપડા, આપવા આપવાના છીએ.
વા તો બહુ જ સાચાર છે, હું પણ આ વર્ષે કઈ એવું જ વિચાર કરવા કરું છું.
તહેવાર સાચી ખુશી ત્યારે જ મળે જ્યારે આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કહીએ.
બરાબર બિલકુલ સાચું છે, હા મને પણ તૈયારી કરવી છે.
ખુબ સારું નાની મદદ કોઈ નાની મદદ પણ કોઈના ચહેરા પર સ્મિત લાવી શકે છે.
બરાબર મને પણ અનાથ આશ્રમમાં બાળકોને કઈ આપવા માટેની તૈયારી કરવી છે, ચાલો તો ખુબ સરસ લાગ્યું તમારી સાથે વાત, કરી મારા તરફથી તમારા બધા પરિવારને મારા તરફથી હેપી દિવાલી. સુખ શાંતિ થી દિવાળી ઉજવો મજામાં રહો.
ચાલો હું પણ હવે ખરીદી માટે ઘણું કામ બાકી છે, ફરી મળીએ અને દિવાળી નો આનંદ માણીએ તમને પણ ખબ ખૂબ શુભેચ્છા.
ચાલો તો ચાલો.
હા શ
શુભદીીપાલ.